હલો.
હલો. હલો.
હલો મારો અવાજ સંભળાય
હા મારો વાત હા હા મારો સંભળાય છે તમને?
હા હા તમારો અવાજ સંભળાય છે. હા હા શું ચાલે?
જ રાખવી એ વિષય ઉપર વાત કરીએ.
હા હા.
મજામાં. હા તો ધીરજ રાખવી એ વિષય ઉપર વાત કરીયે આપડે.
હા, હા. ધીરજ વિશે આપણેે વાત કરીશું.
હા, તો દરેક વ્યક્તિના જીવનમાં જે ઉપયોગી હોય એટલે મને એવું વિચાર આવ્યો, કે આજે આપણે જે છે ધીરજ રાખવી એ વિષય ઉપર વાત કરીએ.
ખુબ સરસ ને તમે વિષય પસંદ કર્યો છે. મને પણ આજે ખરેખર એ બધું ગમ્યું કે ધીરજ ના ફળ મીઠા હોય છે. એવી કહેવત છે, એટલે આપણેે ધીરજ થી જ બધું જ કામ લેવાનું હોય છે, એટલે ખુબ ધીરજ રાખવી પડે છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. કે આજે મોબાઈલમાં એક સેકન્ડ જો મોડું ઇન્ટરનેટ ચાલે તો પણ લોકો જે છે ગુસ્સે થઈ જતા હોય છે. અને પહેલાના સમયમાં લોકો જે છે કલાકો સુધી રાહ જોતા હતા. પણ આજે છે, પાંચ મિનિટ પણ કોઈને રાહ જોવી જે છે એ ગમતી ન થી, એટલે લોકોમાં જે છે એ ધીરજનો અભાવ હોય છે એમ.
સાચું છે, તમારી તદ્દન સાચી વાત છે. કારણ કે અત્યારે યુગમાં આપડે જોઈએ છીએ કે ટેકનોલોજીએ જીવનને, સરળ બનાવી દીધું છે. એટલે લોકો છે, ઉતાવળ માં ખુબ વધી ગઈ છે. અને દરેકને તરત જ સફળતા જોઈ તરત જ પૈસા જોઈ, તરત જ રિઝર જોઈ, તરત જ પરિણામ જોઈ આવી ગ્રંથી લોકો ના મનમાં ઉતરી ગઈ છે, એટલે એ લોકો એમ વિચારે છે કે આપડે મ સફળ થવું હોય તો ધીરજ નથી રાખવી, પરંતુ ઝડપથી આપડે સફળતા મેળવવી છે, એવું વિચારતા હોય છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. પરંતુ જે છે, કુદરત આપણને કંઈક અલગ જ શીખવતું હોય છે. તમે કોઈ બીજ વાવો છો તો બીજા દિવસે વૃક્ષ નથી બની જતું. એવું કે થોડા પચ વર્ષો સુધી મોટું વૃક્ષ પછી બનશે તો આ આખી પ્રક્રિયામાં ધીરજની જે છે, એ ખૂબ જ જરૂર પડતી હોય છે એમ.
હા, હા, વૃક્ષું કીધું એટલે આપને પ્રિય છે કેરી તો આપડે ગમે ત્યારે આંબા નું વૃક્ષ લઈએ એટલે કે આપણે વૃક્ષમાંથી છોડ વાવીએ તો તો બહુ જ વર્ષો લાગી જાય છે ફળને મેળવતા, પરંતુ જો આપડે, તેની કલમ લઈએ તો પણ પાંચ થી દસ વર્ષ સુધી એમાં આપણે કેરી લઈ શકતા નથી.
હા તમારી વાત એકદમ સાચી છે, કે જો વૃક્ષ આપણેે જેવું કહીએ કે તરત જ નથી મળી જતું.
ખેડૂતનું જીવન જે છે, એ પણ ધીરજનું જે છે એક શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. કેમકે તે ખેતરમાં મહેનત કરે છે, બીજ વાવે છે, પાણી આપે છે. ખાતર નાખે છે પણ પાક માટે જે છે, એ મહિનાઓ સુધી એ રાહ જોતો હોય છે. એટલે ખેડૂત જે છ, એનું સારું એવું ઉદાહરણ માનવામાં આવે છે.
હા હા ખેડૂત નું ઉદાહરણ આપી તમે બહુજ મોટો ઉપકાર કર્યો કેવાય, કારણ કે ખેડૂતને જો અત્યારે અતિવૃષ્ટિ થાય તો પણ એ લોકોને કાંઈ હાથમાં આવતું નથી. અને જો ઓછો વરસાદ થાય અને એમ થશે કે, હું દવા છાંટી લઉ ખાતર નાખી દઉં, બીજ રોપી દઉં પરંતુ, એટલી મહેનત કરાવશે માણસો મજૂર કઈને પરંતુ છેલ્લે જો આવી અતિવૃષ્ટિ જેવી, અને કા વરસાદ ના વરસે તો કઈ થતું નથી તો પણ તે નિરર્થક અને ધીરજથી જ કામ લેતા હોય છે. આ ઓણ નહી થયું તો કઈ નહી આગળના વર્ષે થશે. એવી એ લોકો ધીરજ રાખતા હોય છે. આ એનું ઉદાહરણ છે.
હા તમારી વાત એકદમ સાચી છે કે ખેડૂતો જે છે, જો ધીરજ ના રાખે અને ઉતાવળ જ કરે તો શું તોને બીજ વાપ્યા પછી પાંચ, છ દિવસમાં જ પાક મળી જશે? નહી. એવું નથી હોતું. એટલે જે છે એમને રાહ જોવી જ પડે છે. ને એટલા જીવનમાં કેટલીક વસ્તુઓ જે છે સમય સાથેજ આપ આપણને મળતી હોય છે. એટલે એવીજ રીતે જો વિદ્યાર્થીઓ માટે પણ આ વાત એટલી જ સાચી પડે છે. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ જે છે, બે ત્રણ દિવસ ભડે છે પછી એવું કહે છે કે મને કંઈ યાદ નથી રહેતું, પરંતુ સતત જો મહેનત કરે, ધીરજ રાખે તો એમને સારું પરિણામ મળી શકે છે મ
હા, હા, વિદ્યાર્થી જીવનમાં પણ સતત ને સતર્થ મહેનત કરતી રહેેવી પડે છે. ટ્યુશન છે, કોમ્પ્યુટર ક્લાસ છે. અને સ્કૂલ છે, અને મોબાઈલ દ્વારા પણ ત્યારે ભણતર ઓનલાઈન થઈ ગયું છે એટલે ગમે તે દ્વારા આપણે સફળ થવા માટે ધીરજ રાખીને આગળ પગલું ભરવું પડતું હોય છે.
હા. તમારી વાત એકદમ સાચી છે કે પરીક્ષામાં સારા ગુણ મેળવવા હોય તો એ ઘણા દિવસની મહેનત કરી હોય ત્યારે આપણને મળે છે એટલે નિયમિતપણે આપણે અભ્યાસ કરવો નિયમિતતા રાખવી એ ખૂબ જ જરૂરી છે અને નોકરીમાં પણ આવું જ કંઈક કેમકે કોઈ વ્યક્તિ પહેલા જ દિવસે જો મોટી સફળતા પ્રાપ્ત કરતો નથી હોતો અનુભવ મેળવવો પડે છે. ભૂલો માંથી પણ એમને શીખવું પડતું હોય છે અને સ તત ને શતત પ્રયત્ન કરતો રહેવો પડે છે એમ
હા, હા, આવું વાત નીકળી એ ધીરજની, એટલે મને એક વાત યાદ આવે છે કે આપણે રસોઈ બનાવીયએ છીએ ત્યારે આપડે ધીરજ રાખવી પડે છે કારણ કે જો આપડે રોજ આપણેે ચાર થી પાંચ વ્યક્તિની રસોઈ બનાવતા હોય કોઈના ઘરમાં આઠ વ્યક્તિ હોય તો એટલી રસોઈ બનતી હોય પરંતુ ક્યારેક જો મહેમાન આવે અને દસ થી બાર વ્યક્તિની રસોઈ કરવાની હોય. તો આપણેે એમાં ધીરજ ના રાખીએ અને ઉતાવળ ખુબ જ કરીએ, કે આટલી વાર માં આટલું બની જાય, પરંતુ ખોટું છે એ. કોઈ દિવસ ઉતાવળમાં ફૂલ ગેસ પર રાખીને આપડણે રસોઈ બનાવી શકતા નથી, બધી જ રસોઈ આપડી બળી જાય છે અને નિરર્થક જાય છે એટલા માટે જ આપણે ધીરજ રાખવી પડે છે અને ધીરજથી આપણેે કામ લેવાનું હોય છે
હા તમારી વાત એકદમ સાચી છે કે ધીરજ જ રાખવી પડતી હોય છે જો કોઈ વાત આપણે જે છે સંબંધોમાં પણ એ જ રીતે ધીરજ ખૂબ જ જરૂરી હોય છે જો કોઈની વાત પૂરી સાંભળ્યા વગર જવાબ આપી દઈએ તો ગેર સમજ પણ ઉભી થઈ શકે છે કેમકે ઘણી વખત ગુસ્સાામાં બોલેલા શબ્દો જે છે એ પછી આપણને પસ્તાવો કરાવતા હોય છે જો બે મિનિટ શાંત રહીને વિચારીએ તો સમસ્યા જે છે સરળતાથી ઉકેલી શકાય છે
હા હા આવા વખતે મને એક વાત યાદ આવે છે મેં ક્યાંક એવી સિરિયલમાં પણ જોયેલું છે કે એ લોકો ના ઘરમાં એવું હતું કે નવી વહુ આવે ત્યારે પેલે જ દિવસે એ લોકોને રસોઈ બનાવા દેતા હોય છે પણ રસોઈ ઈ પહેલે વહેલું એ ઘરમાં રસોઈ બનાવતી હોય ત્યારે એને હાથમાંથી બધું જ કામ પડતું જતું હોય છે ક્યારે ઈ મીઠું નાખતા ક્યારેક ભૂલી જાય છે ક્યારેક બળી જાય પરંતુ તેની સાસુ એ ધીરજથી કામ લેવાનું હોય છે પણ તે દિવસે ને તે દિવસે એ લોકો કઈ કેહેતા નથી હોતા અને ઘણા ના ઘરમાં એવો નિયમ હોય છે કે પેલા દિવસે જે થયું હોય એ બીજે દિવસે આપણેે સભા કરી અને નીર તે ગુસ્સો જયારે શાંત પડી જાય ત્યારે એના એ વિષય ઉપર ચર્ચા કરવાની હોય છે એટલે આ વસ્તુ ધીરજ આપણને શીખવે છે.
હા એટલે જ કહેવાય છે ને કે ધીરજ રાખનાર વ્યક્તિ જે છે ક્યારેક ખાલી રહેતો નથી કદાચ પરિણામ મોડું મળે પણ સારું જ મળે છે. અને જીવનમાં મુશ્કેલ સમય આવે ત્યારે પણ ધીરજ રાખવી જોઈએ દરેક કેલી જે છે કાયમ રેહતી નથી વરસાદ પછી જેમ સૂર્ય નીકળે છે. તે મુશ્કેલીઓ પછી પણ સારા દિવસો આવતા હોય છે. અંતમાં તો આપણે એટલું જ કહીશું કે ધીરજ જે છે એ આપણને મજબૂત બનાવે છે સમજદાર બનાવે છે અને સફળતા સુધી આપણને પહોંચાડે છે એમ.
હા હા ધીરજ ના રાખનાર વ્યક્તિ કોઈ દી ખાલી રહેતો નથી પરિણામ ગમે તે આવવાનું હોય તે આવે. પરંતુ પણ મુશ્કેલી સમય હોય તો પણ તે ધીરજ રાખે છે અને શાંતિથી સમય પસાર કરે છે. એવું નથી કે ઓના ઘરમાં આ વસ્તુ બની તો મારા ઘરમાં અત્યારે કેમ ન બને એવું નથી હોતું. પરંતુ ત્યારે આપણે શાંતિથી વિચારવાનું કે મીઠું અને રોટલો ખાસું તો પણ લોહી એક જ બનવાનું છે. અને ધીરજ રાખીને જે સમય પસાર કરે છે ગરીબાઈમાં પણ તોય એનું સફળતા છેલ્લે અને
સરસ. આજે આપણે સારી વાત કરી લીધી તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે આભાર.
હા હા ફરી મળીશું નવા ટોપિક સાથે.